હેલો બસ મજામાં, તમે કેમ છો?
બસ એકદમ મજામાં.
હા
તબિયત પાણી કેમ છે?
સરસ સરસ તમારા?
બસ એકદમ સરસ, જમી લીધું?
હા બસજસ્ટ બનાવવાની તૈયારી કરતી દેજો.
અચ્છા શું બનાવ્યું જમવાનું.
આજે તો છોકરા ઘરે છે માર મિસ્ટર ઘરે છે એટલે સબ્જી બહારથી મંગાય છે. અને રોટી ઘરે બનાવીશું જો.
અચ્છા તો હું આવી જાઉં ઘરે?
આઈ જાવ ચોક્કસ
અચ્છા કેમ ચાલે બીજું બધું મજામાં છે, ઘરે બધા
બધા મજામાં તમારા ઘરે બધા મજામાં?
હા બસ એકદમ મજામાં, આવો તો બૌઉ દિવસ ઘરે
આઈશું આઈશું ચોક્કસ જો ને અત્યારે, આ છોકરાઓના લીધે ક્યાંય જવાનો ટાઈમ મળતો નથી. ભણવાનું એ લોકોનું ચાલે એટલે
અચ્છા ભણે છે, અત્યારે તમારા છોકરાઓ?
હા બંને ભણે છે.
અચ્છા, તો એમને બહાર જવાનું કોઈ પ્લાનિંગ ખરું
હા મારી નાની છોકરીની તો બહુ જ ઈચ્છા છે, બહાર જવાની
અચ્છા ક્યાં જાઉ છે, એને
એને કેનેડા જઉ છે.
અચ્છા તો હું તમને એજ કહેવાની હતી, કે મેં મારી ફાઇલ મૂકી છે.
સરસ- સરસ ક કોંગ્રેચ્યુલેશન
થેન્ક યુ. હું જઉં પછી તમારી છોકરીને હું ત્યાં બોલાવી લઈશ.
સરસ ચોક્કસ ચોક્કસ હમ
એટલે હું એજ કતી હતી કે તમારા ઘરેથી પેલા તમારા મોટા તમારા પેલા જેઠાણીના છોકરા ગયા છે, તો એમણે પ્રોસેસ કેમની કરી હતી?
હવે જો હું સાચું કહું ને તો, મને કશો જ ખ્યાલ નથી. હવે મારી છોકરી નું આવે ને ત્યારે મને ખબર પડે કે એમાં શું શું હોય.
અચ્છા, તો તમારે લોન બોન એવું લેવાનું હશે
હા ટોટલી લોન પર બધું હા
અચ્છા તો એણે કોઈની સાથે કન્સલ્ટ કર્યું છે, હજી સુધી
હા એ બધી વાત કરતી હતી, એના કોલેજની ને બધી કે મમ્મી કોલેજ જો મળરે એમ કે કે સારા ટકા આવે ને સારું એ આવે તો મને કોલેજ માંથી સ્કોલરશીપ મળે એમ તો થોડીક ઓછી લોન લેવી પડે આપડે હા
અચ્છા હા એટલે અમારી કોલેજમાં બી એવું છે, કે જો એ કે લોકો ઓઆઈસીસ દ્વારા આવે એ લોકો આપને ટોટલી પેકેજ આપે બહાર જવાનું, આપણે ખાલી વિઝા નો અને ટિકિટ નો ખર્ચો કરવાનો અને જયારે આપણે, ભણી રહીએ ત્યારે જયારે આપણે જોબ કરતા થઈએ ને તો આપણે, એની બધી લોન આપડણે પરત કરવાની
બરાબર છે, એટલે કોલેજ વાળા જ બધું મદદ કરે એમ
હા કોલેજ વાળા જ બધું મદદ કરે જો આપણા, એવા ટકા એવા સારા એવા આવે ને યુનિવર્સિટી માં આઠ સીજીપીએ ઉપર હોવું જોઈએ, એટલે આ તમારી છોકરીને આવે તો કોલેજ વાળા ટોટલી બધો ખર્ચો ઉઠાવે અને તમારી છોકરીને બહાર મોકલે
હા, તો એવું નહી એમાં એવું હોય કે એ જોબ ચાલુ થાય ત્યારે, જ પૈસા આપવાના બધા
હા તમારી છોકરી ભણી રહે એના હાથમાં ડિગ્રી આવી જાય પછી, એને બધી ફી પાછી કરવાની.
હમ હમએટલે, આપડે થોડોક જ ખર્ચો કરવાનો આવે એમાં
હા, તમારે વિઝાનો, તમારે જે ખરીદી કરવાની હોય, એનો ને ટિકિટનો ખર્ચો કરવાનો હોય
હા, તો એના ઉપર લોન ના મળે આપણને જોઈતી હોય તો
હા, એ લોન તમારે બેંક માંથી લઈ લેવાની તો ફિર એ્યુકેશન લોન લઈ લેવાની કારણ કે બહાર જવું હોય તો, તમારે એક કરોડ ની લોન તો જોઈએ, જો તમારે ટોટલી બધું લોન થી કરવું હોય તો
બરાબર છે એના માટે બી કોઈ ડોક્યુમેન્ટ્સ જોઈતા હશે ને?
હા ઘરના તમારે સેના પર લોન લેવી છે એ એનું હોય તમારે તમારી મિલકત પર લેવી હોય તો, ઘરના કાગળિયા ઘરમાં કેટલા સભ્યો છે, એ બધું રેશન કાર્ડ, આધાર કાર્ડ, પાન કાર્ડ, ફોટા એ બધું જ જોઈએ
હમ, એમાં એના પપ્પાની કે કશું કશું જરૂર ના પડે એમ કે જોબ શું કરે છે, કે આ તે કશું
જો તમે ઘર પર લોન લો તો તમારે એની કશી જરૂર ના પડે પણ તમે તમારી પાસે કોઈ એવું. છે જ નહીં કે તમે કોઈ એવી અ સેટ પર લોન લઈ શકો તો તમારે તમારા હસબન્ડ નું આવક નું એ બતાવવું પડે કે કેટલી ઈન્કમ છે એમની. કેટલું એ છે તો તમારે બતાવવું પડે.
બરાબર અને કોલેજ વાળા તે કશું ના માગે આપણી જોડે.
ના ડોક્યુમેન્ટસ તો કોલેજ વાળા બધા જ માગી પણ ખાલી આપણે લોન માટે કશું નહીં કરવાનું એ લોકો આપણને એની જાત તે કરી આપે પછી આપણે ત્યાં રહેવાની સગવડ ઘર બી આપણને બતાવે તો આપણે સિલેક્ટ કરવાના કોલેજીસ બી આપણે સિલેક્ટ કરવાની એરિયા આપણે ક્યાં લેવો છે. એ બધું આપડણે સિલેક્ટ કરવાનું.
બરાબર બરાબર એના માટે કશું ફોર્મ ભરવાનું કેવું આવે છે ત્યાં કોલેજમાંથી?
હા ઓનલાઈન ફોર્મ ભરવાનું આવે એટલે એ લોકો રજીસ્ટ્રેશન માટે આપણને ફોર્મ ભરાવે. કે અવેલેબલ સીટ્સ હોય. તો આપણે એમાં રજીસ્ટ્રેશન કરવાનું ફ્રી ઓફ કોસ્ટ હોય છે અને રજીસ્ટ્રેશન કરીને પછી બધા મોટી મોટી કન્સલ્ટન્સી વાળા આવે ને આપડે એમની સાથે કન્સલ્ટ કરવાનું.
હા એટલે આપણે જવું પડે એમાં હે ને.
હા જવું પડે આપણે આપણા ક્વેશ્નસ પૂછવા પડે પેલા તો છે ને આપણે થોડી યુનિવર્સિટી સિલેક્ટ કરવી પડે કે કઈ યુનિવર્સિટીમાં તમારે ભણવું છે. એ યુનિવર્સિટી સિલેક્ટ કરીને આપણે જે ધારો કે મારે લંડન જવું છે. તમારે એ લંડન વાળા જે કન્સલ્ટન્સી ના સર હોય એમની પાસે જઈને ક્વેશચન કરવાના હોય.
હા એટલે આપણને લગતા આપણને જે તકલીફ હોય એ પ્રશ્ન આપણે એમને પૂછી શકીએ.
હા એ ટોટલી આપણને ત્યાંનું બધું આપણને સમજાવે કે ત્યાં કેમનું છે. શું છે કેમનું કરવાનું એ બધું આપણને સમજાવે.
હા પણ બહાર જવામાં કોઈ પ્રોબ્લેમ થાય એવું ના થાય ને કોલેજમાંથી મોકલે તો?
ના ટોટલી એમનો ખર્ચો આપણે જ્યાં સુધી ના જઈએ ત્યાં સુધી આપ આપણે આમ આપણે એમની જવાબદારી કહેવાએ.
હા અને તમારા કોલેજમાંથી એવું કોઈ ગયું હોય એવું છે?
હા મારી બેહેનની એક ફ્રેન્ડ ગઈ છે એ બી કેનેડા જ ગઈ છે એવી રીતે ટોટલી મારા મારે મારી કોલેજમાંથી જ ગઈ છે અને મારી કોલેજમાંથી મોકલી છે. ટોટલી બધો ખર્ચો કોલેજ વાળા એ ઉઠાયો છે.
બરાબર બરાબર એટલે કોઈ પ્રોબ્લેમ ના થાય હે ને એમાં?
ના કોઈ જ પ્રોબ્લેમ નહી હવે મારી કોલેજમાંથી દસ જણે ફોર્મ ભર્યું અને દસ જણ સિલેક્ટ થઈ ગયા તો એ દસ જણનું ગ્રુપ હોય ધારો કે દસ જણ કેનેડા ના છે દસ જણ યુકે ના છે. તો દસ જણ કેનેડા ના છે એ બધાને જોડે મોકલે એ લોકો એટલે શું રૂમ બી રૂમ પર બી એ લોકો જોડે રહી શકે.
એટલે તમે એ લોકોની જોડે રૂમ શેર કરી શકો.
હા એટલે આજે મારી કોલેજ ના મારી જોડે છે તો મને બી થોડું અગવડ ના થાય મને બી થોડું અકવડ ના લાગે એ લોકો સાથે રહેતા.
હા ભાઈ બહારની કન્ટ્રીમાં જવું એટલે કોઈ ઓળખીતું હોય તો આપણને થોડું ટેન્શન ના લાગે.
હા એટલે હું તો એવું જ પ્રિફર કરું કે જો તમે બહાર જવાનું ઈચ્છતા હોય તો કોલેજમાંથી તમને આવો મોકો મળ તો હોય તો તમારે કોલેજમાંથી જવું પડે. કારણ કે જો તમે એકલા જાઓ તો પછી એકલા તમે કેમ કરી શકો બાર બધું.
હા એટલે બરનું હેન્ડલિંગ કરવું પણ અઘરું જ લાગે ને બર બર ના દેશમાં જવું આજે બિલકુલ અજાણ્યો દેશ અને ત્યાં જઈને બધું હેન્ડલિંગ કરવું અઘરું લાગે.
હા એટલે જ ને કે આપણી જોડે આપણું કોઈ ઓળખીતું હોય જેનાથી આપણને હુંફ મળે કે ના મારી પાસે આશે તો હું બધું કરી લઈશ એમ કોઈ જોડે હોવું જોઈએ એવું સપોર્ટરમાં. તો આપડે બધું કરી શકીએ જો એકલા આવીઈશું તો આપણે આમ નબળા પડી જઈશું આપણને આમ થોડું. અકવડ લાગશે એમ થશે તો આપડે નહી કરી શકીએ પૂરું.
પણ હવે કદાચ તમારે એકલા જવાનું થયું તો તમે શું કરો?
હવે હું એકલી જવાની થઉું. મારે એકલું જવાનું થાય તો મારે આમ થોડું પ્રિપેર થઈને જવું પડે કે હું ત્યાં એકલી છું મારે બધું મારે તકલીથી કરવાનું છે કોઈ મારી હેલ્પ કરવાવાળું નથી તો મારે અહીંથી પૂરેપૂરું બધું. મ્પ્લીટ કરીને જવું પડે, હવે હું ત્યાં જાઉ ને મારી પાસે ઘરે જ ના હોય રહેવા માટે તો હું શું એકલી શું કરું હું ત્યાં?
હા એટલે કોલેજ માંથી મોકલે તો વધુ સારું પડે એવું મને એવું લાગે છે.
હા એટલે આપણને એ લોકો ટોટલી ફેસિલિટી કમ્પ્લીટ કરીને આપે કે મારે ત્યાં જઈને કછી અગવડ ના પડે. હવે હું મારા થ્રુ જાઉં છું હું એકલી જાઉં છું તો મારે અહીંયા થી ઈન્ડિયા થી મારે ઘર શોધીને જવું પડશે. મારે જોબ સુધીને જવી પડશે કે ત્યાં જઈને મારે બહુ એક્સપેન્સ ના થાય બહુ ખર્ચો ના થાય કારણ કે મારે પૈસા બચાવવાના છે. મારે પૈસા ખર્ચવાના નથી જ્યાં સુધી મને જોબ ના મળે ત્યાં સુધી.
બરાબર એટલે ટોટલી રેવાનું, ખાવાનું કોલેજ નું બધું જ તમારા અંદર આઈ જાય.
હા એ લોકો મને રેહ રહેવાનું ખાવાનું તો નહી પણ એ લોકો મને ઘર આપે યુનિવર્સિ કોલેજમાં એડમિશન લઈ આપે. અને પછી મારે જે રેવા ખાવાનો ખર્ચો છે મારો ધારો કે મારે અ હોમ રેન્ટ પે કરવાનું છે અથવા તો ખાવાનો ખર્ચો છે એ મારે અહીંથી લઈ જવો પડે એટલે એના માટે મારે અલગથી લોન લેવી પડે.
બરાબર એટલે હા એટલે એ તમારે વ્યવસ્થા કરવાની એ બધાને.
હા મેં તમને કીધું ને કે આપણે ધારો કે મને કોલેજ દ્વારા મોકલે છે તો મારે એક કરોડની લોન લેવાની જરૂર નથી. મારે પચાસ લાખની લોન લઉ તો મારે વાંધો ના આવે એમાં કે મારે થોડા પૈસા હું ત્યાં મારી સાથે લઈ જઈ બી શકું અને મારા થોડા જે ખરીદી કરવાની છે એ બી હું કરી શકું.
પણ મેં એવું સાંભળ્યું છે કે તમારે બેંક બેલેન્સ બતાવું પડે. હવે આપણી જોડે બેંક બેલેન્સ ના હોય તો આપણે શું બતાવવાનું?
હા એ વાત સાચી કે આપણે છે ને પચીસ લાખ સુધીનું બેંક બેલેન્સ બતાવવું પડશે. પણ અત્યારે છે ને બેંક આપણને એવી સુવિધા આપે છે કે આપણે પચીસ લાખ એ લોકો આપણને પચીસ લાખનું બેલેન્સ આપે. અને આપડે એમને વ્યાજ ચૂકવવાનું મહિને મહિને એટલે એ લોકો આપણને બેંક બેલેન્સ કરી આપ પે છે બતાવવા માટે.
બરાબર એલે દરેક બેંકમાં હોય છે એવું.
એવું દરેક બેંકમાં તો એવું મને નહીં ખબર પણ પર્ટિક્યુલર જે મોટી બેન્ક છે ધારો કે આઈ સી આઈ સી આઈ છે બી ઓ બી છે એસ બી આઈ છે એ લોકો આપણને પ્રોવાઈડ કરે છે લોન્સ.
હા તો એ લોકો એના માટે આપડી જોડ શું માંગતા હશે?
એ લોકો બી આપણી પાસે ઘરના પેપર જ માંગે.
બરાબર એવું હોય મતલે ઘરનો દસ્તાવેજ આપણો આપણા નામે આપણી જોડે હોવો જોઈએ.
હા ઘર પર જ અત્યારે બધું થાય છે તો ઘર હોય તો તમારું ઘર એવું સારું એવું હોય તમારી મિલકત અથવા તો બંગલો છે, ગાડી છે તો એના પર બી તમને લોન મળી જાય.
એટલે વ્હીકલ ઉપર પણ લોન મળે એમ?
હા મળી જાય કે આપણી પાસે પોતાનું આપણું આપડી આમ મિલકત હોવી જોઈએ. પોતાની.
હમ્મ, એમાં ફોર વ્હીલર જ ચાલે ને પણ?
હા ફોર વ્હીલર મોટી ગાડી હોવી જોઈએ તો જ આપણને લોન મળે એમાંથી.
બરાબર બરાબર. અને મિ તમે જે ઘરની વાત કરી બરાબર તો એ ઘર કાચું હોય કે પાક કુ હોય.
હવે પીડિયા વાળા ઘરમાં એ લોકો લોન નથી આપતા- આમ પાકું ઈંટ વાળું ઘર હોય તો એ એ લોકો આપણને લોન પ્રોવાઈડ કરે છે.
બરાબર એટલે મકાન કાચું ના હોવું જોઈએ બરાબર ને?
હા સાચી વાત છે પણ અમુક જો અમુક બેંક વાળા સારા હોય આપણી પરિસ્થિતિ સમાજતા હોય તો એ આપણને બેંક માંથી લોન કરી આપે છે.
પણ અડધું કાચું હોય ને અડધું પાકું હોય તો?
મકાન સારું હોવું જોઈએ એમને એવું ના લાગવું જોઈએ કે મકાન આમ બહુ પવન આવશે ને- પડી જશે યા તો કશું થશે તો પડી જશે એવું ના હોવું જોઈએ મકાન-
હા એટલે બેંક વાળા આપણું ઘરચ જોવા આવે મુદ્દે.
હા જોવા આવે આપડું ઘરની સાઈઝ ચેક કરે ને એવું બધું કરે પછી એ લોકો- તો આપણને લોન પ્રોવાઈડ કરે-
કેટલું બધું કરવાનું હોય-
બહુ જ લાંબી પ્રોસેસ છે લોન બી એમ નહી મળતી આપણને લોન માટે બી કેટલું બધું આપડે બે વર્ષ- પેલા બધી તૈયારી કરવી પડે-
બરાબર બરાબર સારું સારું ચલો મળીએ પછી-
હા ચોક્કસ-
આવજો ઘરે પછી-
હા ચોક્કસ તમે બી આવજો-
ચોક્કસ ચોક્કસ આઈસ આઈસ-
હા ચલો જયશ્રી કૃષ્ણ-
જય શ્રી કૃષ્ણ-